હા બેન કેમ છો?
મજામાં છો. તમે કેવો ને તમે કેવા છો?
હું પન મજામાં. આજે આપણે કયા વિષય પર વાત કરવા ગતા છીએ?
જે આપણેે પ્રવાસ ની યોજના વિશે વાત કરવાના છે તો તમે પ્રવાસ ની યોજનાઓ જે બ બનાવીએ છે. તો તમે મને એમાં જરા કઈક સમજાવી શકો છો કે?
હા હું તો મને તો એવું લાગે છે કે પ્રવાસ કરવ દરેક વ્યક્તિને ગમે છે. જય્યારે આપણે રોજિંદા જીવનથી થાકી જઈએ ત્યારે પ્રવાસ આપને નવી તાજગી આપ પે છે નવો અનુભવ આવે છે. અને નવ નવી નવી જગ્યા જવાનું ગમે છે. પરંતુ સારો પ્રવાસ કરવા માટે યોગ્ય યોજના બનાવવી ખુબ જ જરૂરી છે. જેમ કે આપણે નક્કી કરવું પડે છે. કે આપણે ક્યાં જવાનું છે કેટલા લોકો પહાડો પર જવાનું પસંદ કરે છે. તો કેટલા લોકો દરિયા કિનારે જવાનું પસંદ કરે છે. આવી નાની નાની બાબતો અને આપણા લોકો ઠંડુ વા તાવરણમાં કેટલા લોકોને ગમે છે આવી નાની નાની બાબતો સામેલ હોવી જોઈએ. એના કારણે એના કારણે બીજા લોકોને તકલીફ ના પડે કે હા અમે એ જગ્યા ની જઈએ એ જગ્યા આવી નાની નાની બાબત અને યોજના બનાવીને જવું પડે છે. પછી બીજો મહત્વનો મુદ્દો એ પણ છે કે સમય સમય આપણે ક્યારે કે સમય ક્યાં જવું છે નક્કી કરવું ખુબ જ જરૂરી છે જેમ કે ઉનાળામા ઠંડા સ્તરે પર જવ સારું રહેશે અને શિયાળામાં ગરમ સ્તર પર યોગ્ય રહેશે. અને મારા મહત્વનો મુદ્દા એ પણ છે. કે બજેટ બજેટમાં આપણે અ કેટલા પૈસા ખર્ચ થવાના છે. કરવું પડે છે અને કોઈ પણ જગ્યા ફારવા જતા પહેલા આપને એ યોજના પણ બનાવ જરૂરી છે કે આપણા રોજ જીવનમાં ખર્ચામાંથી થોડુંક ના પૈસા બચાવીને રાખે જે આપણે પ્રવાસ માટે યોગ્ય કામ લાગશે અને આપને ખબર નહી પડતી હો કે અમારા ખિસ્સામાંથી પૈસા નીકળી ગઈ છે જેના કારણે બજેટ પ્રમાણે આપને હોટેલ પછી ટ્રાન્સપોટ પછી ખાવા પીવા માટે વ્યવસ્થા કરવી આવી નાની નાની બાબત આપના માટે જ પ્લાન બનાવીને યોગ્ય જગ્યા કે યોગ્ય સ્થળે જવું પડે છે તમે આની ઉપર શું કેહેવા માંગો છો તમે કેવી રીતે યોજના કેો બનાવો છો મને કેસો તું
હા તમને બરાબર કહો છો હવે પ્રવાસ એટલે કે નવી જગ્યા જેવી કે નવી સંસ્કૃતિ સમજવી અને મનને તાજગી આપવી પણ સારો પ્રવાસ કરવા માટે સારી યોજના બનાવી ખુબ જ જરૂરી છે જો આપણેે પહેલા થી પ્લાનિંગ કરીએ તો આપણે સમય પૈસા અને મહેનત ત્રણે ની બચત થઈ જાય છે સૌપથમ આપણે નક્કી કરવું જોઈએ કે ક્યાંય જવું છે ઉદાહરણ તરીકે જો તમને દરિયા ગમે તો ગોવા પસંદ કરો જો પહાડ અને ઠંડુ વાતાવરણ ગમે તો મનાલી તો માઉન્ટ આબુ જેવી જગ્યાઓ છે અને જો વિદેશ પ્રવાહ કરવાનું ગમતું હોય તો દુબઈ જેવી જગ્યાઓ છે જ્યાં ફરી શકીએ છીએ એટલા માટે પહેલા તો પ્રવાસમાં એક પ્રવાસ જ નહી કોઈ પણ વસ્તુ હોય તેમાં સૌથી પહેલા પ્લાનિંગ કે જેને આપણે આયોજન કહીએ છેએ કે એ જરૂરી હોય છે એટલા માટે સૌથી પહેલા આયોજન કરવું કે ક્યાંય જવું છે અને આયોજન એ પૈસાનું કરવું સમય ન કરવું બચતો નું કરવું તેમજ તેની સાથે સાથે ક્યાંય જવું છે એનો પણ પ્લાન કરવો જરૂરી હોય છે એટલા માટે આ બાબત એ ખૂબ જ જરૂરી હોય છે હવે પછી આવે છે કે આપણે બજટ બજટ એ પ્રવાસ માટે ખૂબ જ જરૂરી ન સાધન છે જો આપણે બજેટને બરાબર રીતે નહી રાખતા હોય તો તેના કારણે પ્રવાસ માં કેટલીક બધી અ સુ સુવધાઓ પણ આવી શકે છે જેમકે કા તો પૈસા ખોટી શકે છે કા તો આપ પ્રવાસ પછી પણ આપણી જે આર્થિક અ જે આર્થિક નાણાં છે ને જે આર્થિક આવક છે એમાં કંઈક ને કઈક અસર આવી શકે છે એવું પણ બની શકે છે જો તમને દરિયા દરિયા કિનારે જાઓ તો આપણને ખુબ જ ગમતું એવું વાતાવરણ જોવા મળે છે પર તેની સાથે સાથે જો આપણેે પૈસા માટે કેટલાક પૈસા ખર્ચવા છે તો નક્કી કરવું જોઈએ કે કેટલા પૈસા ખર્ચા કરવા છે અને કેટલાક પૈસા બચાવવા છે અને કેવી રીતે ખર્ચ કરવું છે શું લેવું છે શું નથી લેવું છે તેની સાથે સાથે ટ્રાવેલિંગ કરવા માટેની જરૂરી સુવિધાઓની જે વસ્તુઓ છે. તેને પણ રાખવું એ ખુબ જ જરૂરી હોય છે. કારણ કે ટ્રાવેલિંગમાં કોઈ પણ વસ્તુ ક્યારે પણ કામ લાગી શકે છે. એવું પણ થઈ શકે છે. ટ્રાવેલ જો શોપિંગમાં સમાવેશ થાય છે. જો બજેટ નક્કી હોય તો અનાવશ્યક ખર્ચને ટાળી દેવું જોઈએ. અને ટિકટ કે હોટેલ પણ બુ બુક પહેલાથી જ કરી લેવું જોઈએ કા તો આપણે ત્યાં સમય પહોંચીએ અને તો તો સમય થી પહોંચીએ અને ત્યાં હોટલ કે ટિકટ આપણને નહી મળે તો એવું પણ કેટલીક વાર બની જાય છે. કે આપણે કેટલીક વાર એવું બની જાય છે કે આપણે ત્યાં ફસાઈ જઈએ અને ફસાઈ જઈએ અને આપણે કઈક હોટલ કે નહી મળે તો પણ રહેવાની સુવિધા નથી મળતી. તે એ બાબત ખુબ જ જરૂરી હોય છે તમે શું માનો છો એના પર?
હા તમે તો ખબ સરસ કીધા અને જે અ ગાડી તમે કીધા કે ટ્રાન્સપોર્ટ વિશે. ટ્રાન્સપોર્ટ આપણને ટ્રેન, બસ કે ફ્લાઈટ કે પોતાની કારનો ઉપયોગ કરી શકીએ છીએ. જે રીતે તમે કીધા. અને જો દૂર જવું હોય તો ફ્લાઇટ ઝડપથી અને આરામદાયક હોય છે. પરંતુ ખર્ચાળ હોય છે. ટ્રેન સસ્તી અને સુવિધાજનક હોય છે. એ પણ ખુબ જ સારું છે. પરંતુ રહેવાની વ્યવસ્થા પણ- ખુબ જ મહત્વની છે. આપણે હોટલ અથવા હોટલ અથવા રેસ્ટોરન્ટ બુક કરવા કરું જોઈએ. જેમકે, આજકાલ ઓનલાઈન બુકિંગ કરવું સરસ છે. જેથી આપણે પહેલા જ- કરી શકી છીએ. અને પ્રવાસ દરમિયાન તો આવું કરવું ખુબ જ જરૂરી છે. કેમ કે પ્રવાસ દરમિયાન શું કરું તે પણ પ્લાન કરવું જ જોઈએ. કયા સ્થરે કયા સ્થરે જવાનું - જવાનું છે. કયા સ્થરે ખરીદી કરવાની છે, કે પ્રકારનું ખાવું છે. આ બધું પહેલા તો જ નક્કી કરવાથી સમય બચે છે બચે છે. અને સુરક્ષા પણ ખુબ જ મહત્વની છે. મને એવું લાગે- આપણે આપના ડોક્યુમેન્ટ પૈસા અને મોબાઈલ ન ધ્યાન રાખવ ખૂ જ જરૂરી છે. અને હવે આપણે જોઈએ કે આજણી જગ્યાએ આપણે જઈએ તો સચેત ના રહે- રહીએ. તો શું થશે. આપણા ચોરી થઈ જશે. જેના કારણે આપણે ધ્યાનૂર્ક કોઈ જ સુરક્ષિત તો ટેકનોલોજી ની દુનિયામાં અને આજકાલ ઓનલાઈન પેમેન્ટ તો કરી દઈ દશ જેના કારણે આપને પૈસા ચોરી થવાની- ચલ તારા આપને બાર વર્ષો દીસ હોટલ બુક કરી શકીએ છીએ. આવી નાની નાની ડિજિટલ પેમેન્ટ કરી શકીએ છીએ. જેના કારણે આપણે કોઈ મુશ્કેલી ના પડે. અને જો કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે તો ઓનલાઈન માધ્યમ આપને કેશપણ કરી શકીએ છે. અને હોટેલ વાળાને તે આપની જિમ્મેદારી હોય છે. તે આપનું રક્ષણ કરવું. જેથી આપણે કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે પડે છે. તે લોકો પોતા આપડે જિમેદારી રેશે. અને આવી બાબતો ઉપર ખાસ ધ્યાન રાખવું. તમે અને જો તમે કઈ જગ્યા કરવા જાઓ તો તમે પોતાની વાત સાંભળી છો મને કેસ
હા તમે જે વાત કરી હું એને માનું છું. પછી જેમ કે તમે કહ્યું કે ટ્રાન્સપોર્ટ વિશે એ બધું તમારી વાત બરાબર છે. પ્રવાસ દરમિયાન શું લઈ જવું, શું ન લઈ જવું, એ પણ ખુબ જ મહત્વની બાબત છે. દવાઓ અને મોબાઈલ ચાર્જર આ તો ખુબ જ જરૂરી હોય છે. પછી એક વસ્તુ એ પણ ખુબ જ જરૂરી છે કે આપણી પાસે આઈડી પ્રૂફ હોવું જોઈએ. જેમ કે આપડા આધાર કાર્ડ છે. અને એ જો આપડે વિદેશ જતા હોત તો આપણી પાસે પાસપોર્ટ ને એવું બધું વિઝા ને એ બધું ખૂબ જ જરૂરી છે. નહી તો પછી આપણે રસ્તામાં ફસાય જયુ એવું પણ ક્યારેક વખત થઈ જાય છે. પહાડી વિસ્તારોમાં જઈ રહ્યા છે. તો તેના માટે કેટલાક જે સાધનો લાગે છે એની બદલીની ખુબ જ જરૂરી હોય છે. પછી એક વસ્તુ એ પણ જરૂરી છે કે આપણી- પાસે સુરક્ષા માટેની સાધનો હોવા જોઈએ. કે આપણે જો ક્યાંક અજાણી જગ્યાએ ફસાઈ જઈએ જઈ રહ્યા છે. અને ત્યાં જઈને જો ફસાઈ જઈએ તો આપણા પાસે સુરક્ષા માટેના પણ સાધનો હોવા જોઈએ. અને જ્યાં જઈ રહ્યા છે તે માટેની જરાક એક વ- વખત હિસ્ટ્રી જોઈ લેવી જોઈએ. જેથી ત્યાં જઈને આપણને અજાણ્યો કે એવું કઈ લાગે કે નહીં તો તમારી વાત તો તમે મારી વાતથી સમમત છો બહેન?
હા તમારી વાત સમજ છે. પરંતુ જો આપણે પ્રવાસ દરમિયાન આપણે નવા લોકો સાથે પણ મળીએ છીએ. નવી-નવી જગ્યા આનંદ લઈએ છીએ. નવા લોકોને લેગ્વેજ શીખે છે. ભાષાઓ શીખ છે સંસ્કૃતિ વિશે જાણીએ છી અને પરંપરાઓ વિશે શીખીએ છીએ હવી પ્રવાસ કરવાથી આપની જીવનશૈલી શૈલીઓ વધે છે અને આપણે ખૂબ જ તે મનને શાંતિ આપે છે અને ફક્ત જ ઘરમાં જ રહીને નહીં પરંતુ બહાર નીકળીને પ્રવાસ કરું અને તેની પ્લાનિંગ કરું હું તો મમ છું કે આપણે જો રોજ રોજ નહી જઈ શકીએ પરંતુ મ મહિનામાં એક કે બે વખત તો જવું જ જોઈએ.
હા તમારી વાત બરાબર છે અને હું આ વાત અને માનું છો અને આનું સ્વરૂભી છો ચાલુ બહેન આપડે પછી મળીશું.
ઓકે ચાલો.
હમ્મ.